હલો.
હા કેમ છો.
હું મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું આજે એક રસપ્રદ વિશે વાત કરીએ.
હા જરૂર કયો વિષય.
શું માતા પિતા હંમેશા સાચા હોય છે.
વાહ આ તો વિચારવા જેવો વિષય છે મારા મત મુજબે માતા પિતા મોટા ભાગે સાચા જ હોય છે કારણ કે તેમને જીવનનો વધુ અનુભવ હોય છે.
હા હું પણ એ વાત સાથે સહમત છું પરંતુ શું દરેક સમયે તેઓ સા
કદાચ નહી આખરે. તેઓ પણ માણસ જ છે તે એ માણસથી ભૂલ થઈ શકે છે.
હા બરાબર કહ્યું તમને ઘણી વખત માતા પિતા આપણા ભવિષ્યની ચિંતા કરીને નિર્ણય લે છે.
હા કારણ કે તેઓ ઈચ્છે છે કે તેમના બાળકો સફળ અને ખુશ રહે.
હા પરંતુ ક્યારેક બાળકોની પોતાની પસંદ અને સપનાઓ પણ હોય છે.
તરીકે જો તો કોઈક વિદ્યાર્થીને કલાકાર બનવામાં માંગતું હોય છે અને એના માતા પિતા તેને ડોક્ટર બનાવા માટે દબાણ કરે છે.
હા ત્યારે બાળકને પોતાની વાત સમજાવવાનો અધિકાર હોવો જોઈએ.
હા અને માતા પિતાએ પણ બાળકની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ.
હા મને લાગે. છે કે સમસ્યા. ત્યારે થાય છે જ્યારે બંને પક્ષ એકબીજાને સમજવાનો પ્રયાસ નથી કરતા.
એકદમ સાચો સારો સં સવર સંવાદ પર આધાર રાખે છે.
હા તારા ઘરે ક્યારેક એવો પ્રસંગ બન્યો છે કે તું તમારે માતા પિતા સાથે અસહમત થયા હતા.
હા એક વખત હું મારા મિત્ર સાથે પ્રવાસે જવાનું માંગતી હતી પરંતુ મારા માતા પિતા ના પાડી હતી.
પછી શું થયું.
શરૂઆતમાં મને લાગ્યું કે એઓ ખોટા છે પરંતુ પછીથી ખબર પડી કે પ્રવાસની સમ વ્યવસ્થા સુરક્ષિત ન હતી.
એટલે પછી તમને સમજાયું કે તેઓ તારી ચિંતા કરતા હતા.
હા ઘણી વખત. આપણે તરત જ સમજતા નથી પરંતુ પછી ખબર પડે છે કે તેઓ સાચા હતા.
હા છતાં પણ કેટલીક પરિસ્થિતિમાં બાળકોના વિચારો વધુ આધુનિક હોઈ શકે છે.
કારણ કે સમય બદલાય છે નવી પેઢી અને જૂની પેઢીના વિચારોમાં થોડો તફાવત હોવો સ્વાભાવિક છે.
હા ઉદાહરણ તરીકે કારકિર્દીની પસંદગીમાં પહેલા કેટલીક નોકરીઓ જ લોકપ્રિય હતી પરંતુ આજે ઘણા નવા ક્ષેત્રો ઉપલબ્ધ છે.
હા એટલે માતા પિતાએ પણ નવા સમય પ્રમાણે વિચારવું જોઈએ.
હા અને બાળકોને પણ માતા પિતાના અનુભવ આધાર કરવો જોઈએ.
હા તો શું આપણે કહી શકીએ કે માતા પિતા હંમેશા સાચા નહી હોતા પરંતુ તેમની અ મનોવૃત્તિ હંમેશા સારી હોય છે.
મને આ વાત ખૂબ ગમી તેઓ કદાચ દરેક નિર્ણયમાં સંપૂર્ણપણે સાચા ના હોય પરંતુ તેમનો હતું તેમને હેતુ બાળકોનું ભલું કરવાનું જ હોય છે.
હા સાચો માતા પિતા આપણા પ્રથમ શિક્ષક હોય છે.
હા અને તેઓ આપણને જીવનના. મૂલ્યો શીખવા વાવે છે.
તમે સાચી કહી તેઓ આપણા માટે કેટલાક ત્યાગ કરે છે.
હા ઘણી વખત તેઓ પોતાની ખુશીઓનો પણ ત્યાગ કરે છે એટલે તેમના વિચારોનો આદર કરવો જોઈએ પરંતુ સાથે સાથે પોતાની વાત પણ શાંતિથી રજૂ કરવી જોઈએ ગુસ્સો કે ઝઘડો કોઈ સમસ્યા તેનો ઉકેલ નથી.
એકદમ સાચું કહ્યું સમજણ અને સંવાદ જ શ્રેષ્ઠ રસ્તો છે મને લાગે છે કે સારા માતા-પિતા અને સારા બાળક બંને એકબીજા પાસેથી શીખતા રહે છે.
હા સંબંધ એક તરફી ન થી હતી.
હા એવા તો તમે સાચી જ કહી. આજની ચર્ચા થી નિષ્ફળ તો એ જ નીકળે છે કે મારા મતે માતા પિતા હંમેશા સાચા હોવું જરૂરી નથી પરંતુ તેઓ હંમેશા પોતાના બાળકનું ભલ ઈચ્છે છે અને બાળકોની પણ જવાબદારી છે કે તેઓ માતા પિતાનો અનુભવ અને સલાહનો આદર કરે.
હા બરાબર જ્યારે બંને એકબીજાને સમ સમજવાનો પ્રયાસ કરે ત્યારે શ્રેષ્ઠ નિર્ણય લેવાય છે.
હા એ વાત તો તમે સાચી જ કહી આજે હું એક નામ શું છે રસપ્રસાદ વિશે પર આપણે વાત તો કરી રહ્યા છે તો આ તો ખરેખર ચર્ચા કરવા જેવો વિષય હતો. મારા મત તે માતા પિતા મોટા ભાગે સાચા જ હોય છે.
શા માટે તમને એવું લાગે છે?
કારણ કે તેઓ આપણી વધુ આપણાથી વધુ અનુભવી હોય છે તેમણે જીવનમાં ઘણા ઉતારચળાઓ જોયા છે.
હા એ વાત તો તમારી સાચી છે પરંતુ શું અનુભવ હોવાનો અર્થ એ થાય કે તેઓ ક્યારેક ખોટા ન હોઈ શકે?
ના અનુભવ થવાનો એ અર્થ તો નથી ને કે હંમેશા એ સાચા જ હોય છે એવું તો નથી દરેક માણસ થી ભૂલ થઈ શકે છે અને માતા પિતા પણ માણસ જ છે.
બરાબર મને લાગે છે કે ક્યારેક માતા પિતા પોતાના સમય અને વિચારો પ્રમાણે નિર્ણય લેતા હોય છે.
હા એને આજની પેઢીના વિચારો અલગ થઈ શકે છે ઉદાહરણ તરીકે તમે જો તો પહેલાના લોકો સરકારી નોકરી સાથે સ્ટ્રેસ માનતા હતા ત્યારે આજના ઘણા યુવાનો ડિજિટલ માર્કેટ આમ કોઈ એમનું જે પસંદીદા કરિયર હોય ક્રિકેટ એને પણ એ ચૂઝ કરે છે જેમાં ક્ષેત્રોમાં આગળ વધે છે.
હા એ તો તમને સાચું કહ્યું ઘણી વખત માતા પિતા આ નવા ક્ષેત્રોને સારી રીતે સમ સમજી શકતા નથી પરંતુ તે તેનું કારણ પણ હોય છે તેઓ પોતાના બાળકોને ભવિષ્ય ચિંતા કરતા હોય છે તેઓ જોખમથી બચાવવા માંગે છે.
હા મને યાદ છે કે જારે હું કોલેજમાં હતી ત્યારે હું ક્રિકેટ એક એકેડેમીમાં જવા માંગતી હતી.
પછી?
પછી મારા પપ્પા એ શરૂઆતમાં ના પાડી.
તો તમને ગુસ્સો આવ્યો હતો?
હા મને ગુસ્સો આવ્યો હતો ઘણો આવ્યો હતો મને લાગ્યું કે તેઓ મારા સપનાઓ સમજી જ નથી શકતા.
ઓ પછી શું થયું?
પછી અમે શાંતિથી વાત કરી તેમણે કહ્યું કે પહેલા અભ્યાસ પૂર્ણ કર અને સાથે ક્રિકેટની પ્રેક્ટિસ પણ એટલે તેમણે મને રોક્યું તો નહી ફક્ત સંતુલન રાખવાનું કહ્યું હતું. તો.
હા અ આજે વિચારું તો લાગે છે કે તેઓ અ સંપૂર્ણપણે ખોટા પણ ન હતા.
હા એ વાત તો તમે સાચી કહી ઘણી વખત માતા પિતા પિતા વાતો નો અર્થ આપણને વર્ષો પછી સમજી સમજાય છે.
એકદમ સાચું. પરંતુ હું એ પણ માનું છું કે માતા પિતાએ બાળકો પર પોતાની ઈચ્છાઓ થોપવી ન જોઈએ.
હું સમત છું દરેક બાળકની પોતાની પ્રતિભા અને રસ હોય છે જો બાળકને સંગીત ગમતું હોય તો તેને એ ક્ષેત્રમાં આગળ વધવા દેવું જોઈએ અને જો તેને વિજ્ઞાન ગમતું હોય તો તેને પ્રોત્સાહન આપવું જોઈએ. સંબંધમાં વિશ્વાસ ખૂબ મહત્વનો હોય છે.
હા એ તો તમારી વાત સાચી છે. જ્યારે માતા પિતા બાળકો કો પર વિશ્વાસ કરે છે ત્યારે બાળકો પણ વધુ જવાબદાર બને છે. અ તમારા મતે આજકાલ માતા પિતા અને બાળકો વચ્ચે સૌથી મોટી સમસ્યા શું છે છે?
સંવાદ નો અભાવ આ સૌથી મોટી સમસ્યા છે.
હા હું પણ એવું જ માનું છું. ઘણા બાળકો પોતાની સમસ્યાઓ માતા પિતાને કહેતા નથી અને ઘણા માતા પિતા બાળકોની વાત સાંભળ્યા વગર જ નિર્ણય લઈ લે છે તેથી ગેરસમજ ઉભી થાય છે. શું તમને લાગે છે. કે માતા પિતા એ પણ બાળકો પાસેથી કઈક શીખવું જોઈએ?
ચોક્કસ ટેકનોલોજી નવા વિચારો અને બદલતી દુનિયા વિશે તેઓ બાળકો તે વસ્તુ બાળકો પાસેથી શીખવા જોઈએ. માતા પિતાને એટલે શીખવાની કે પ્રક્રિયા બંને તરફથી હોવી જોઈએ સારો પરિવાર એ છે જ્યાં દરેક વ્યક્તિ એક એકબીજાની વાતને સમજે છે તો ચાલો પછી તમારી સાથે આ વિષય પર વાત કરીને મને ખૂબ આનંદ થયો.
હા મને પણ ખુબ આનંદ થયો ચાલો પછી આપણે મળીને વાત કરીએ જય શ્રી કૃષ્ણ.